હલો આયો અવાજ
હા આયો અવાજ ઓછો આવે તું જોરથી બોલ
હલો
હા બરાબર કમ્પ્લીટ આવી ગયુ ચલો
શું કરો
બસ તારી રાહ જોઈને બેઠો છું
બસ મજા ઓફીસ આઈ ગયા
ઓફિસ હવે આવાનું
પાવા ચલો
આઈ શું કરવાનું પણ
મજા કરવાની નાસ્તો કરીએ નાસ્તો કરીએ
હા એના માટે વાત સાચી તારી
બટાકા ભુંગરા ખઈએ
ના હોય.
હત્યાથી લઈને આપ્યા?
બટાકા ભુંઘરા ખઈએ ભુંગરા માં વરસાદ કેવો હોય આ હા હા હા ઠંડી માં ગરમા ગરમ બટાકા ભૂઘરા.
આજલા દિવસ થી કન્ટિન્યુ ઓફિસ કેમ આ પેલા મને એમ કેજે
બસ ઈચ્છા થઈ ગઈ તો આવું હું.
ત્યાંથી તને કોઈને ધક્કા મારીને કાઢી તો ની નાખ્યોને?
અમને થી ઈચ્છા થઈ કે ચલો જઈએ હમણાંથી થોડું બીજું હવે ફોકસ કરીએ મારી હવે- - જે મેન બીજેસે મારો કમ્પલેટ રનિંગ થઈ ગયો એટલે હવે- - ધ્યાનમાં વાંધો ની આવે જે જરૂર હતી મારી ત્યાં સુધી કમ્પ્લેટ થઈ ગયું હે. હવે ખાલી મારે દેખભાલ કરવાની રહી હે એટલા માટે
તારા મેન બિઝનેસ છે જરાક કેજે મને આઈડિયા આવે.
ના સિવિલ કન્સ્ટ્રક્શન બિઝનેસ.
કન્સ્ટ્રક્શન?
હમ.
શું કન્સ્ટ્રક્શનમાં શું કરાવાનું.
કોસ્ટશનમાં ત્યાં જવાનું ત્યાં જઈને માણસો જોડે કામ કરાવાનું અંતર ચાલતું હોય તો ચં
એ તો મને ખબર છે પણ તારે તું પેટા કોન્ટ્રાક્ટ લેય છે કે ડાયરેક્ટ કોન્ટ્રાક લેય છે કેવી રીતના કરે છે.
હું ડાયરેક્ટ લેબર વર્ક કરવું હું અને અમુક વર્ક જે હોય- - હોય તે પેટા કોન્ટ્રાક્ટ મા મતલબ આમ તો વર્ક આપડું પેટા કોન્ટ્રાક્ટમાં જ હોય પણ કોઈમાં લેબર હોય ને કોઈકમાં- - કેટા મતલબ કે વિથ મટીરિયલ કામ હોય એમ.
એલે આ કોન્ટ્રાક્ટ તારો ના કેવાયને આમ તો?
ના મારો ના કેવાય
હા એટલે બીજું? બીજું જે વ્યક્તિ જેને કોન્ટ્રાક્ટ રાખ્યો એને તને કોન્ટ્રાક્ટ આપ્યો? ભી તું મને લેબર પ્રોવાઈડ કર અથવા તો મટીરિયલ પ્રોવાઈડ કરે એવી રીતના ને?
હમ્મ
તો હાલ અત્યારે તો કોઈ કોન્ટ્રાક્ટ છે હાલ તો
હમ્મ
અરે તે કયો કોન્ટ્રાક્ટ ચાલે તારા?
હાલ આપડે દવાખાના નું કામ ચાલે.
નહીં એટલે તું એ કોન્ટ્રાક્ટમાં શું પ્રોવાઈડ કરે છે મટરિયલ્સ કે પછી લેબર?
નહી નહી હાલ લેબર ચાલુ છે. એક સાઈડ ચાલુ હોય એમાં આપડે લેબર પ્રોવાઈડ કરેલા હલે લેબર મતલબ આપડે આખે આખું કામ રાખેલું હોય ર પ્લાસ્ટર આરસીસી ને બધે બધું.
બરાબર તો એ લેબર તો ક્યાંથી લાવે તુ
લેબર આપડે લાઈએ ગોધરાથી.
મળી જાય ખરા? ગોધરાથી લેબરો મળી જાય ખરા?
હા ચંતર પ્લાસ્ટર ના દઉલ ગોધરા ના હોય અને પેલા હોય એ બારીયા ના હોય પાવાગઢ ના હોય.
એમાં કોઈ પ્રોબ્લેમ થતી નહિ કે પછી નાહી જતા હોય પછી કામ ના કરતા હોય?
ના ના એવી કોઈ પ્રોબ્લેમ નઈ કોઈ વખતે થાય તો નોરર્મલ વસ્તુ. હોય તો બધા લેબર માં થવાનું છે તો સિસ્ટમ રહેવાની જ એટલે એવું તો રેવાનું થોડું ઘણું કામ તો થવાનું એવું તો સમજ્યા વાત ને
કેટલા કેટલા કેટલા ટાઈમ તારું કામ આ કામ ચાલે એમાં કોઈ પ્રોબ્લેમ થાય ખરોશ
મારું કામ થાય ચાલે પાંચ ચાર પાંચ વર્ષથી ચાલે એકાદ વખત એવું થયું તું કે એક વખત પંદર હજાર રૂપિયા એક લેબલ લઈ નીકળી ગયા હતા
હમ્મ એટલે આમાં પૈસા તો એડવાન્સ હ હ હજી પણ એ લોકો આ સિસ્ટમ જ કરી છેમ કે એડવાન્સ પૈસા આપવા પડે એમને
હા એડવાન્સ પેમેન્ટ આપવું પડે
એડવાન્સ પેમેન્ટ વગેરે લોકો સેટિંગ ન કરતા
ના
બરાબર છે તે હાલ કેટલા કેટલા વર્ તારી જોડે
વર્કર માં હાલ આપણી જોડે હ પિસ્તાલીસ પચાસ પચાસ નો સ્ટાફ હે પચાસ નો મતલબ અલગ સાઈડ ઉપર અલગ અલગ સ્ટાફે
બરાબર તો સારું સારો કેવાય ના કેવાય
હમ્મ સ્ટાફ તો સારો હ મતલબ કેવું જરૂર જરૂર પડે ને એ રીતે આપડે સ્ટાફ રાખવાનો હોય એમજ અવાત ને ધારો કે જરૂર તારો કેવાત કે જંતર પ્લાસ્ટર ની આટલી લાઈન હે
હમ્મ
બરોબર તો પી આપે આટલા માણસોની જરૂર હોય તો આપડે એટલા માણસો સાઈડ ઉપર રાખવાના હોય ધારો કે દસ કે પંદર માણસો ની જરૂર હોય તો દસ પંદર માણસો આપડે સાઈડ ઉપર રાખતા હોઈએ
એટલે એ એ પ્રમાણે એ પ્રમાણે તને ટીમ મળવી જોઈએ ને પણ ભાઈ એમ કહું
ટીમ તો કેવું મળી જાય ટીમ તો મળી જ જાય ટીમ ના મળે એવું નહી ટીમમાં તો કેવું દેખો આપડ કોઈ ઠકેદાર હોય એ ઠેકેદાર ને આપડે એને કમિશન ભજ કામ આપી દઈ ભાવ થી કામ ઘણી વખતે આપી દઈએ બરોબર કે ભાઈ તને છંતર બ્લાસ્ટર સાહીઠ રૂપિયા કે સિત્તેર રૂપિયા કે એસી રૂપિયા તને આપી લીધું બરોબર નોર્મલ એઝામ્પલ નેઉ રૂપ સર પ્લાસ્ટર આપ્યું તો એને તાબુમાં આપીને નેઉ રૂપ જંતર પ્લાસ્ટ આપને કરી આપવાનું બરોબર એવી રીતે સે કામ હોય તો માં સેમ વસ્તુ હે. સેન્ટિંગ માં કે ભઈ તારે મને સેન્ટિંગમાં ટોટલી ફૂટિંગથી મોડીન તાબુ કરી આપવાનું, કુટિંગમાં મતલબ કે નીચે નું ફુટિંગ કાઢીન અહ પેડિશનલ ભરીન, પ્રેડિશનલ ભર્યા પછી મતલબ કે પેટીઓ ભરીન, પેટીઓ ભર્યા પછી આ ડોગલા કરીન, ડોગલા કરીને પછી લિંટર લેવલ કરવાનું અન લિંટર લેવલ પછી તાબુ કરવાનું. એટલે એને પૂરેપૂરું બધી રીતે એ આખે આખું પૂરું કરી આપે આપણે એને અહ ગણતરી કરી કે ભઈ આટલા રૂપિયા આપણે એને આપ્યું લેબર. ધારો કે સિત્તેર રૂપીયા, કે એસી રૂપીયા, કે નેવું રૂપીયા, બરોબર? તો નેવું, નેવુંન એક સો એસી રૂપિયા આપડે એમને કામ આપ્યું. એકસો એસી રૂપિયા.
નહીં. મારો પ્રશ્ન શું હતો કે એ માન લાગે તું ગેંગ લીડરને કોઈને પૈસા આપે તો આપે એને ટીમ, ટીમ લાવવાની જવાબદારી એની રે, ખૂટે અહ ખૂટે તો એ લાઈ દે. વધે તો મોકલી દે પાછા, એના જેવું થયુંને આમ તો.
હમ્મ-હમ્મ. મતલબ કેવું દેખો એમાં ધારો કે આપડે ભાવથી એમને કામ આપી દીધું કે નેવું રૂપિયા ચ અંતર પ્લાસ્ટર આપે ને નેવું રૂપ એ આપણે નોર્મલ સેન્ટિંગ આપ્યું તો એકસો એસી રૂપિયા આપણે એમને આપવાના તાબુ માટે, નોર્મલ રીતે પાંચ હજાર ફૂટ નું ધાબું હોય, તો પાંચ હજાર ગુણ્યા એકસો એસી રૂપિયા એમ. મતલબ ગણતરી કરીને જે પૈસા થાય એ પૈસા આપણે એમને આપવાના રહે. તો એ પેમેન્ટ જે થાય એ પ્રમાણે જ વાઈઝ આપડે એમને પેમેન્ટ કરી દેવાનું હોય. લેબર ને. બરોબર? એટલે લેબરને જે રીતે કામ હોય એ પ્રમાણે કામ કરે કરી દીએ, અને એ પ્રમાણે આપણે એમને પેમેન્ટ કરી દેવાનું હોય.
નહીં, પહી એ લોકો ઉપાડ લેતા હશે ને?
ઉપાડ તો કેવું જે પ્રમાણે હવે કામ થાય એ પ્રમાણે ધારો કે આપણે સ્ટેપ પાડી, ધારો કે નોર્મલ કૂટીંગ નીકળા તો કૂટિંગ નીકળ્યા ત્યારે દસ ટકા પેમેન્ટ આપવાનું. બરોબર. એના પછી આપડે આગળ જઈએ કે ભાઈ અહ અહ નોર્મલ કે હવે પ્લિથ બીમ નીકળ્યા, તો પ્લિથ બીમે આપણે તીસ ટકા પેમેન્ટ કરવાનું હોય, હમજ્યો તો પ્લીમ બીમે આપણે તીસ ટકા પેમેન્ટ કરવાનું, વધે ઈ તીસ ટકા પ્લીમ બીમે કરવાનું. હમજ્યાં? એના પછ થી અહ વચ્ચે એને જરૂર પડે, ધારો કે કોઈ વખતે કેવું લેબરોમાં કેવું હોય કે ધારો કે એ લોકોને હપતા હોય.
હમ્મ.
હમજ્યા? તો એ હપતા હોય ને તો એના કારણે એ લોકોને જરૂર પડે કે ભઈ હપ્તા હોય તો એ હપ્તા ટાઈમે એમને પેમેન્ટ કરવાનું થાય કે ભઈ દહ હજાર રૂપિયા નાખવાના. બરોબર! તો પહી એ ટાઈમે આપણેને દસ હજાર રૂપિયા કરી આપવા પડે. મતલબ કે એમને જે કામ કર્યું હોય, એના પૈસા એમને લેવાના નીકળતા હોય તો એ એટલા પૈસા તો આપણેે એમને આપવા પડે એમ.
એટલે શરૂઆતમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત થઈ.
શરૂઆત માં પૈસા નાખવા પડે, શરૂઆતમાં મતલબ આપડે પૈસા નાખવા પડે, પણ કેવું આપડે સ્ટેપ પાડેલું હોય ને સામેને પાર્ટી જોડે, કે એને જોડે કે ભઈ આપ પડે તીસ ટકા પેમેન્ટ આપણે એની જોડે લેવાનું, પણ કેવું કે મહિને એમને પૂરતા આપણે પૈસ સા કાઢવાના થાય એમ.
હમ્મ-હમ્મ. એટલે આપણી જો વર્કિંગ કેપિટલ હોવી જોઈએ. આપણે જોડે વર્કિંગ કેપિટલ હોવી જોઈએ.
હા. હાથમાં પૈસા જોઈએ કારણ કે ચલો એ પાર્ટી પૈસા નહીં આપતી જલ્દી, ત્રીસ ટકા પેમેન્ટ બરોબર? તો એ ટાઈમે આપણા જોડે બેકઅપ હોવો જોઈએ પેમેન્ટ નો, કે જેના કારણે આપણા જોડે થી લેબરો જતા ના રહે એમ. નહીં તો આપણા જોડે જે બેકઅપ ના હોય તો શું થાય આપડા જોડ લેબરો રેવાના જ નહી એ નીકળી જવાના નોર્મલ વસ્તુ હે. કારણ કે આપણા જોડે બેકઅપ નહી હો તો શું થાય એટલે આપણે બેકઅપ સપોર્ટ તો પૈસાનો રાખો
આવવ માલિક તું ટીમ જે ટીમ જે રાખે છે એને જે ભાવમાં જે કામ આપ તે એમાંરે એવું ખાવું પીવું બધું કામ એ બધા એમનું થઈ ગયું પછી આપડે અલગથી આપવાનું?
જો એમાં કેવું હોય તારો કે હાજરી ઉપર આપડણે માણસો રાખેલા હોય બરોબર તારો એની હાજરી ચાલે નોર્મલ અ જયા કારીગર હોય. બરોબર તો એના બારસો રૂપિયા એ હજાર રૂપિયા એ નવસો રૂપિયા. બરોબર અને જો મજૂર હોય. તો મજૂન ના આપણે છ સસો રૂપિયા યા સાતસો રૂપિયા આઠસો રૂપિયા ઘણી વખતે જોડીના બે હજાર રૂપિયા હોય કારીગર ને લેબર બરોબર તો એ બે હાજાર રૂપિયા આપણેે એમને આપવાના એના પછી એમનો જે ખર્ચો હોય. આરોગ્ય ખાવાનો ખર્ચો હોય બરોબર તો એ ખાવાનો ખર્ચા ન આપડે કરિયા નું એમને ભર લેવું પડે બરોબર પછી કોઈ વખતે એમને મસાલા ના કે પૈસા જૂતતા હોય. તો એને આપવા પડે મતલબ કે જયારે હાજરી ઉપર હોય એટલે બધે બધું કામ આપડે મતલબ એને કામ બધું-બધું પૂરું આપડે કરવું પડે એમ જ્યાં સુધી આપડે બધું. તો પૂરું ના કરીએ ત્યાં સુધી એમાં આપેલું થાય એમ
એટલે શોર્ટમાં આપણે માનલો કે માણસ ત્યાંથી ખાલી એમને મ જ આવશે એ ત્યાંથી આવે એટલે અહિયા એને સેટઅપ અ ઓછું કરવાનું હોય તો એ પણ આપણેે જ કરી આપવાનું જો એડવાન્સ આપવાનું થતું હોય તો પણ આપડે આપવાનું થાય. શોટમાં આપડેને પૈસા નહીં આપીએ ત્યાં સુધી એ
એ પેરા શોર્ટમાં કહેવત હે ને પેલી ગુજરાતીમાં કે પ્યારે કપડે એ આવશે. બરોબર આપડે એને ટોટલી બધે બધું ખવડવાનું કરાવવાનું કામ બરોબર એ ટોટલ પઈ કેવું હોય ઘણી વખતે કન્ડીશનનો અલગ હોય એવું લેવુ લેબરમાં લેબરોમાં ઘણી વખતે કેવું હોય કે ભાઈ આપણે લેબર ને એ રીતે કીધું હોય. કે જોઈ તને હું આટલી હાજરી આપીશ સો રૂપિયા હાજરી વધારે આપીશ બરોબર પણ ખાવા પીવાનો તારો ખર્ચો રે હું તન પૈસા આપીશ પણ તારા જે પૈસા થાયને એમાંથી હું કાપી લઈશ સમજયા હા તો એ વસ્તુ તો હોઈ શકે કે ધારો કે તારા પૈસા ધારો કે હિસાબ થયો આટલો તો એ ટાઈમે પહિ આપણે એના હિસાબને ગણતરી પ્રમાણે કે પહિ તને મેં આ ટાઈમે આટલા રૂપિયા આપ્યા તા પણ તને સેના માટે પૈસા આપ્યા હતા કરીયાનું તને ભરી આપ્યું તું પાચ બીજાનું બરોબર એ પાંચ હજારિયા કરિયાનામાં આપણેે એને કાપી નાખવાના કે ભાઈ તે લેબર ના આટલા રૂપિયા કપાઈ ગયા એમ તો એ રીતે મજૂર મજૂરી કામ જે લોકો કરતા હોય એમને આપણે આ રીતે કરતા હોઈએ એમ નોર્મલ રીતે
બરાબર છે વાંધો નહી ચલો ડિસ્કસન ખાસી થઈ ગઈ. નેક્સ્ટ કોલ કરીએ પછી શાંતિ થી હા. ફરિ.